હાલો. અવાજ આવે છે મિત્ર? હલો.
હલો
હલો.
વાત કર હા. હા મીર આવે છે અવાજે.
હમદ હા તો કેવું છે ભાઈ આપડે? હાલચલ.
સારું છે બસ ચાલ્યા કર તું છે, તમે કીમ છો?
ત્ર.
હમ્મ. બસ તબિયત પાણી સારી ચાલે છે ને?
હા મિત્ર, તબિયત પણ સારી જ ચાલે છે.
હમ્મ. તો મને એક ક જરૂરિયાત હતી.
હા તો કેવો ની મિત્ર તમને હું ગુજરાતની બધી ગેમ
હમ્મ. એમ તો હાલે સારું ચાલી રહ્યું છે. થોડી તકલીફ જણાય કે આ ડિજિટલ યુગમાં બેંકિંગ જરાક બેંકિંગ વ્યવસ્થા છે એ જયારે આપણે પેહલા નાના હતા ત્યારે કઈ અલગ જ હતું અને હમણાં કઈ જયારે આપણે નાના ત્યારે તો કઈ રિસપ્ટ ભરતા હતા અને પછી બેંકમાં જઈને જમા કરાવવાના અને ત્યાર પછી કોઈ કેસ આપતા હતા પણ હાલ હાલના જમાનામાં જયારે આપણે જોઈએ ત્યારે તો એવું લાગે છે કે કોઈ વખત એવું લાગતું હોય કે પૈસા ઘર ઘર ફ્રાઉડ થઈ જાય અને ડિજિટલ પેમન્ટ તો ઘણી સારી છે જેમ કે યુ. પી. આઈ હોય પછી ફોન પે જીપે બધું બધી વ્યવસ્થા બરાબર છે પણ કોઈ વખત ફ્રોડ લાગે અને ઘણા લોકો ના પૈસા કપાઈ જાય એમ થતું હોય છેને મિત્ર કરીયે છે
હમે તો તમારા આજે આપ જે આપણાા વિશ્વ છે એમાં હું ઘણી બધી જગ્યાએ ખુબ જ ઘણા ઓનલાઈન ફ્રોડ થતા હોય છે કોઈ જે તે વસ્તુ લેવા માટે આપણને આકર્ષિત કરે ફસલાવી રહ્યા છે અને એનાથી આપણને ખુબ જ ઘણી નુકસાન પણ થાય આજે જોઈયે તો આપણે ઓનલાઈન જે ડિજિટલ પેમેન્ટ છે એ એના વિશે આપણે બધાએ જાણવું જોઈએ કારણ કે આજના જુગમાં આ ઓનલાઈન પ્લેટફોર્મ ખુબ જ વધુ મહત્વનું છે અને જે સામાન્ય નાની નાની થી માંડીનેળી હોય બધી જ જગ્યાએ આજે યુ. પી. આઇ યુ. પી. આઈ પેલું ચાલે છે કારણ કે એક એક રૂપિયાનું ભી એમાં આપડે જે સ્કેન કરીને એ લોકોને પૈસા આપ મોકલી શકીએ શું ભાઈ તમે પણ આ ઓનલાઈન ચલાવો છો પેમેન્ટ વાળું
હા ભાઈ હું પ બહુ વધારે પડતું અને ખાસ હું એનાથી યુ. પી. આઇ થી જેથી કરી મને પણ ઘણી અ યુઝફુલ લાગે છે કેમ કે જયારે કોઈ જગ્યાએ નાના નાના મીન્સ કે કેસ ચુકવવાનો હોય અને હોય ત્યારે આ યુ. પી. આઈ ખુબ જ જરૂર છે મિત્ર આપણે જયારે યુ. પી. આઈ નો ઉપયોગ કરીએ છે તેયારે આપણે એ જાણવું ખુબ જ જરૂરી છે કે યુ. પી. આઇ માં આપણે જો વધારે પડતો ઉપયોગ કરીએ તો આપણો સિવિલ સ્કોર ખુબ નીચો જતો રહે છે. જ્યારે આપણે કોઈ વખતે એવું આપણને જરૂરિયાત જણાય કે આપડે- ખરેખર લોન લેવાની હોય તો પછીથી આપણે આપણો સિવિલ સ્કોર અ ઘણો નીચો હોવાથી આપણને લોન મળી શકતી નથી. જેના કારણે આપડે ખુબ જ તકલીફમાં મુકાઈ જય છે. જો મિત્ર આમાં આવું છે કે આપણે યુ. પી યુ. પી. આઈ નો ઉપયોગ કરે છે. ડિજિટલ ના યુગમાં છે બરાબર છે પણ જયારે ઉપયોગ કરે છે ત્યારે કામ પૂરતું જ કે અ અ જ્યાં કેશની જરૂર હોય ત્યાં ખરેખર કેસ આપ જોયે ને જ્યા ખરેખર યુ પી આઈ આપણાથી કે કેશ ત્યાં લઈ ન શકે એવી જગ્યાએ આપણે યુ પી આઈ કરી શકાય તો આપણું સિવિલ સ્કોર પણ સારું અને આપણે બેંક બેલેન્સ આપણાને સિવિલ સ્કોર જેના કારણે લોન સારી રીતે મળી શકે છે. અને આપણે ઇમરજન્સીમાં પણ અ બેંકનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે અ ડિજિટલ ચૂંટવણીઓમાં તો જુઈએ કે હવે આજ ની ના કેસ કોઈ યુઝ વધારે કરતું નથી અને જેના પરાણે અમ વધારે પડ તો એ અમ આર બી આઈ જે નાણાં બહાર પાડે છે એના દ્વારા આપણને ઘણું યુઝફુલ થાય છે મિત્ર. તમારે શું કેવું છે?
હા મિત્ર તમારી વાત તો તદ્દન સાચી છે. પરંતુ આજે આપણે જોઈએ તો જે ગામડા વિસ્તાર છે એ ગામડા વિસ્તારમાં નેટવર્ક પ્રોબ્લેમ ઇસ્યુ હોવાથી એ ઈ ઓનલાઈન જે નેટવર્ક જે ઓનલાઈન જે પેમેન્ટ કરવાનું હોય એ નેટવર્ક ના લીધે જે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તાર છે ગામડા ગામડા વાળા વિસ્તાર એમાં ખુબ જ તકલીફ પડતી હોય છે. કારણ કે એ અન ખૂબ જ અંદર જે પહાડોની વચ્ચે પેલા હોય તો તા નેટવર્કની પ્રોબ્લેમ હોય અને એનાથી આપણે એ યોગ્ય રીતે પેમેન્ટ કરી ન શકીએ તો શું મિત્ર આ હે ગામડાઓમાં પણ આ યોગ ઇન્ટરનેટમાં આ પેમેન્ટ યોગ્ય ગણાય.
હા મિત્ર આપડે એક હા ડિજિટલ યુગ જયારે હા આગળ ચાલી રહ્યો છે ત્યારે આપણે જે વિચાર કરીએ તો જે ગામડા ગામડા ઓમાં જે પછાત વર્ગના લોકો છે એમને પણ આ ડિજિટલ વિષે આપડે તેમને સમજાવવુ જોઈએ જેથી જેના કારણે એ લોકો પણ બેંક વિશે વધુ વધુને વધુ જાણે ને પછી એ લોકો પણ આનો યુઝ કરી શકે આપણે જયારે કેશમાં એ વિચાર કરયે તયારે કેશ હાથમાં પૈસા હોય તો અ હાથમાં જ્યાં સુધી પૈસા રે ત્યાં સુધી વાપ વાપરવાના ઘણા મન થાય અને અ જેટલા છે હાથમાં એ વધુ વપરાવાની શક્યત રહે, જ્યારે યુ પી આઈ શું કોઈ વખતે હાથમાં કેસ હોય ને કોઈ વખતે યુ પી આઈ હા સર્વર ડાઉન હોય કે પછી હાથમાં કેશ થુ તો પછી એ સર્વર ડાઉન હોવાના કારણે બી ઘણો બેંક બેંક બેલેન્સ એ જળવાય રહે, જો એમ હોય તો પછી એ વધારે યોગ્ય ગણાયને ગામડાઓમાં એ જાણવું અને પછાત વર્ગના એ કોઈ વખત એવું બનતું હોય છે કે અભણ લોકો હોય તો પછીથી એ લોકોને એ સમજાવું ઘણું મુશ્કેલ છે ને જો આજના યુગમાં બધાં ગામડામાં ભણેલા હોય પણ પરંતુ નેટવર્ક પ્રોબ્લેમ ના લીધે ને ચુકવણીઓ છે એ ચુ કવણી ન કરી શકે, તે ચુકવણીઓ કરી શકે તો જે દુકાનદાર, કે પછી જે લેણદાર હોય, એ લોકો વ્યવસ્થિત રીતે એનો હિસાબ રાખવામાં તકલીફ તકલીપ ના પડે અને સરળ બને. તારે હું કેવાનું છે મિ ત્ર આના વિશે?
હા મિત્ર તમે જેમ કીધું એમ કે આજે આપણે જે આપણા ખિસ્સામાં પૈસા ર આપણે એને તરત જ બગાડીએ છીએ, તમારી વાત તદ્દન સાચી છે મિત્ર, પરંતુ ઓનલાઈન જે આપણે પૈસા મકીએ એ વધારે સૌથી વધારે વે તરત જ આપર્ણે એ છકાય કે ચાલ ને લેમ, એટલે તરત આપણે મોબાઈલ કાઢીને તરત આપડે સ્કેન કરીને પૈસા વેળફી નાખીએ એનાથી આપણે સૌથી વધારે મોબાઈલ નો યુઝ કરીએ, એટલે આપર્ણે ગમે તે જગ્યાએ કાઢીને પેલું સ સ્કેનર દ્વારા આપણે પૈસા મોકલી આપીએ, તેથી ખૂબ જ વધુ પૈસા એમાં બગડી જાય, પરંતુ આજે જોઈએ તો આખા વિશ્વમાં અ ડિજિટલ પેમેન્ટ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ચાલે છે, અ આજે આપણે જોઈએ તો સ્કૂલ, કોલેજ બધી જ જગ્યાએ ડીજીટલ પેમેન્ટ વધુ એનું મહત્વ છે, શું ભાઈ તમે પણ આ પેમેન્ટનું જે ગામડા વિસ્તારમાં એના વિશે વધુ માહિતી તમે એ લોકોને કેવી રીતે પહોંચાડ શું?
જો મિત્ર, આમાં આપડે જો જ્યારે એ લોકો બેંકમાં આવતા હોય છે અને એ લોકો અન ડાયરેક્ટ કેશ ની, પૈસાની માંગણી કર તા હોય છે, ત્યારે એ લોકો ને ગામડામાં જે નીચાણ વાળા વિસ્તારોમાં છે, એ લોકો હજુ સુધી એ લોકો ને માહિતી પહોંચી નથી, એ લોકો જ્યારે બેંકની તો જરૂર હર કોઈ નાના માણસથી રને મોટા વ્યક્તિ સુધી ને અ રોજબરોજ ના જીવનમાં અ જરૂરિયાત પડતી ઉભી થતી હોય છે, જેના કારણે અ એવું એ લોકો જ્યારે બેંકમાં આવે ત્યારે એ લો કોને ડિટેલમાં સમજાવીએ છે કે, જો તમે આજના ડિજિટલ યુગમાં ડીજીટલ ચુકવણીઓ ચાલી રહે છે, તો તમે પણ એ ટી અમ એમ ટી અમ દ્વારા ને બેંક સ તે કનેક્શન કરીને તમે પળ ઈમરજન્સી માં પૈસા ઉપાડી શકો, જો ડિજિટલ ચુ કણીમાં મિત્ર એવું છે કે જો તમે એ ટી એમ કાર્ડ અ દુનિયાના કયા પણ ખૂણામાં જઈને અ એ પૈસા ઉપાડી શકો. અ એ ટી એમ કાર્ડ દ્વારા કા તો પછી તમે યુ પી આઈ દ્વારા બી દુનિયાને ખના કણ ખૂનામાં જઈને એના દ્વારા તમે ઉપાડી શકો પણ જયારે તમારે સે ખાલી ખાલી બેંકમાં જઈને ઉપાડી શકાય એવું હોય, તો પછી આપડે કઈ પણ જગ્યાએ જારે તકલીફ પડે ત્યાં કેવી રીતે પછી સેટ કરી શકાય જેના કારણે આપણે એ નાના નાના જે ગામડા અંતરિયાળ વિસ્તારો છે. એ લોકોને આપણે ડિટેલમાં માહિત આપી શકાય, આપીશું તો એ ચોક્કસપણે એનો ઉપયોગ કરશે
હા મિત્રો તમારી વાત તો તદ્દન સાચી છે પરંતુ જે જે વૃદ્ધ લોકો છે એ લોકોને આ ડિજિટલ પેમેન્ટ શું છે, એના વિશે યોગ્ય રીતે ખબર પડતી નથી. કારણ કે એ લોકોને જમાનામાં કય આવું ઇન્ટરનેટ ધરાવ કઈ હતું નહી એટલે એ લોકોને સો સો સૌથી વધારે એ લોકોને તકલીફ પડે છે. તો શું મિત્ર તમે પણ આ વૃદ્ધ લોકો જે પહેલાના જમાના હજુ એ લોકોને કેવી રીતે ચલાવ એના વિશે થોડી માહિતી આપશો મને!
જો મિત્રો આમાં હો છે કે હ તમે કીધી તો વાત સાચી છે. સાચી છે કે વૃદ્ધ લોકોને આપણે સમજાવી નહી શકે પણ શું કેહેવાય હાલના યુગમાં પેલું કહેવત છે ને કાળા માથા નો માનવી ધારે કરી શકે છે ને તો આપણે એમને પ્રેમથી સમજાવીએ એક વખત ને, બે વખત ને, પાંચ વખત ને, પણ દસ વખત સમજાવીએ તો પછી એ વૃદ્ધ લોકોને પણ આવડી શકે છે. કોઈ વખત અ એવું બની શકે કે દાખલા તરીકે લોકો ટીવી જોતા હોય તો આજના યુગ માં ડિજિટલ જેટ ટીવીઓ છે, એ લોકો ઓપરેટ કરી શકતા હોય તો આ યુપીઆઈ છે. એ તો સામાન્ય વસ્તુ છે. કે જેના કારણે એ લોકો સ્કેન કરીનેને એનો ઉપયોગ કરી શકે છે. મિત્ર જેના કારણે ખુબ સારા પાયા ડિજિટલ ચુકવણી છે, એમાં સહભાગી એ લોકો પણ બની શકે છે બરાબર ને!
હા મિત્રો તમારી વાત તે સાચી છે. તમે અમને કિમતી સમય આપો એના બદલ મિત્રો ખૂબ ખૂબ આભાર. દિલ થી તમને હું આભાર માનું છું કારણ કે તમે આટલો તમારો કિંમતી સમય સોના જેવો સોના કરતા પણ એટલો કિંમતી સમય અમને આપ્યોય એના બધાર ખુબ ખુબ આભાર મિત્ર.